હલો.
હલો.
હેલો હા બેહેન.
અવાજ આવે છે?
હા અવાજ આવ્યો. નહીં આવ્યો બહેન. અવાજ નહી આવી રહ્યો. હલો. હલો.
હા, હા. અરે ભાઈ આજે ને ઇન્ટરનેટની બહું પ્રોબ્લેમ થાય છે આજ કલ. હ. અમારે આવતી છે.
એવું તો. તાવર તમે કમ્પ્લેન કરો ને તમારે છે બાજુ હલો તમારે તે બાજુ કમ્પ્લીટ કરો ને ટાવર ને હલો.
હા ભાઈ
હા બારવા વાજે આપણા કે આવ્યો કે મારો અવાજ
ક્યારેક ક્યારેક આવતો છે ક્યારેક ક્યારેક તમારો અવાજ જ નથી આવતો.
એવું.
હા.
નેટવર્ક પ્રોબ્લેમ છે ને રે
એ તો તે છે આજકાલ છે ને આ ઇન્ટરનેટ ના કારણે આમ તો સહેલું થઇ ગયું છે કે દૂર વ્યક્તિ હોય તો પણ એક સેકન્ડમાં એમની જોડે ફોન કરીને વાત કરી શકાય એમ પણ એની સાથે સાથે થોડીક પ્રોબ્લેમ પણ આવી ગઈ છે.
અરે આ કોયા કંપની વાળા છે ને ટાવરના નેટવર્ક કંપની વાળાને એના એના પર કમ્પ્લેન કરવી જોઈએ આપણે મોબાઈલ વાપરીએ છેએ ને તો આપણેે રિચાર્જ પણ તો કરીએ છે.
એ જ તો
હા તો મોબાઈલ સારા માટે છે પણ થોડોક આપણને ફાયદો થવો જોઈએ આપડે આટલું રિચાર્જ કરીએ તો
એજ તો એટલો રિચાર્જ કરીએ અને એ એક તો પસું એટલું મોંઘું બની ગયું છે ને કે ના પૂછો ને વાત એવું થઈ ગયું છેમ એટલો રિચાર્જ આપડે તો એટલી આવક પણ આવતી ના હોય અને ઉપરથી મોંઘુ રીચાર્જ પોસાય પણ નહી અને જેટલું યુઝ થવું જોઈએ ને એટલું યુઝ પણ થતું નથી. હવે આપડા જેવા ગરીબ માણસો શું કરશે?
હા પણ છે ને હવે તો ગરીબ માણસ પ સ્માર્ટફોન હા
હા એ એ તો છે.
અને સ્માર્ટફોન કોના માટે એ લોકો લે એ લોકો ના બાળકો માટે એ લોકો શું કહે અમને સ્માર્ટફોન જોઈએ સ્માર્ટફોન વગર ખાવાનું નને ખાઈશ.
મા બાપે જે એવી ટેવ પાડી મૂકેલી છે ને નાના છોકરાઓને ફોન હાથમાં પકડાવી દે અને બીજું બધું કામ કરવા લાગી જાય.
એવું નહિ અમારે ત્યાં તો એવું છે. છોકરાઓ છે ને બીજા ને ત્યાં કોઈના પાસે ફોન રહી ને એ લોકો ના ફ્રેન્ડ લોકો ને એવું હોય. તો તો એ લોકોને જોઈ ને એ લોકો પાસે એમ છે એમ કે મોબાઈલ તો અમારા પાસે હોવો જ જોઈએ એમ કે આવું વિચારે પછી મા બાપને ફોર્સ કરે રડવા લાગે એમ તો પછી મા બાપ પણ લઈ આપે ને શું
શું કરશે મા બાપ પણ કે
હા એવું પણ છે ને ક્યારેક મા બાપ ની પણ ભૂલ જ હોય લાવી ને પછી બાળકના હાથમાં મૂકી જ આપે
એ તો પણ આવું નહી કરવું જોઈએ. ઓ કે.
આવું જ કરતા છે તે હવે
બધું છે ને દેખા દેખી થી કરતા છે.
હા, અમારે છે તો તમારે પણ રહેવું જ જે આવ છે.
હા દેખા-દેખી, એ તો ચાલ ઠીક છે. આપણા માટે ફોન છે ને જરૂરી પણ છે એમ, કેમ કે અત્યારે બધું આ આવે કોવિજન ગયું ને એમાં બધું શૈક્ષણિક રીતે આપણે બધું એમાંથી મોબાઈલ થ્રુ આપણે ભણ્યા. એટલે ફાયદા પણ છે એમ એના. ઇન્ટરનેટ ના ને મોબાઈલ ના સ્માર્ટફોન આવ્યા ત્યારથી.
અરે તે જ તો, બહુ જ ફાયદા છે એમ તો, કારણ કે આપણે સોશિયલ મીડિયા પરથી ઘણી બધી વસ્તુ જાણીએ છીએ. અહ દુનિયાની કોઈ પણ ખૂણાની વિગત કે માહિતી મેળવવી હોય તો આપણે એમ સર્ચ મારતાની સાથે આવી જાય.
હા એ તો છે, પણ એમાંથી છે ને અહ જે અત્યારના યુવાનો છે એ લોકો માટે એ સારું નથી. જે જોવા જેવું વું હોય ને એ નથી, અને બીજી પ્રવૃતિ માં એ લોકો લાગી જાય છે. ગેમ રમવા લાગી જાય છે, ખાલી ખોટી પેલી રીલ્સ જોવા લાગી જાય છે, વિડીયો જોવા લાગી જાય સે, એટલે એ બધું હારું નથી જે એનો ઉપયોગ કરવો જોઈએ ને એટલો ઉપયોગ કરતા નથી, અને ખોટે રસ્તે વળગી જાય છે.
અરે એજ તો છે. આમ ન કરવું જોઈએ કે નહી
હા
એટલે અમારે ત્યાં છોકરાઓ છે ને રાત રાત ના ગેમને એવું રમે્યા કરે કઈ પેલી ફ્રી ફાયર ને પબજી ને એવું આવે તે તો અવે શું કરીએ એ લોકોને
એ પછી ખોટું છે એવું ના કરે તે તેટે છે ને ખુશ સ તમે રમો. પણ સ્માર્ટફોન ન થકી તમે ફોનમાં જ ગેમ રમવા માટે લાગી ગયા જ તો ભલે ભલે રમો પણ પણ પણ એનું પણ એક